હલો
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો? ઘણા ટાઈમ પછી મને કોલ કર્યો
હા મને પણ સારું છે. બસ તું કેમ છે? હા આજે હું ફ્રી હતી એટલે મને એમ થુ કે લાવ તારી સાથે નિરાતે વાત કરું.
હા ઠીક છે હું પણ બરાબર છું ને એકદમ મજામાં છું તું શું કરી રહી હતી? એ બોલને
એમાં એવું હતું કે નવમાં તો બસ હમણાં જ તો હું આર્ટ આર્ટિકલ વાત હતી એટલે છે ને બે હજાર દુનિયા છવ્વીસ માં જોયું કે આપ આપણે યોગ દિવસ ક્યારે મનાવામાં આવે છે? એમ તો યોગ દિવસ ન એટલે મને એમ થયું કે લાવ હું તારી સાથે વાત કરી લઉં. અને એટલે મેં કીધું આપડે બને સાથે સાથે મળીને કઈક ચર્ચા કરીએ પછી આપડે પરિવાર ને પણ કહીએ કે યોગ આપણા માટે કે એટલા જરૂરી છે એમ.
અરે વાહ! ! આ તો બઉ સારી વાત કરી મને તો હે ને આમાં યોગ દિવસ મનાવામાં આવે છે મને ખબર હે. પણ કઈ રીતના શું કરવાનું એતો મને કઈ કોઈ દિવસ ખબર જ નથી હોતી હું કામકાજમાં વ્યસ્ત હોય છુ ને તો, મને ટાઈમ જ નહીં મળતો તે દિવસે યોગ કરવાનો.
બિલકુલ તારી સાચી વાત જેમ કે છે ને આપડે કોઈ મોટો તહેવાર ધૂમધામ થી ઉજવીએ છેએ ને એમજ અ જો એમજ રોજ હે ને અડધો કલાક આપડે યોગાસન કરી અને પ્રાણાયામ કરીને તો આપડા જીવનમાં સ્થાન આપીએ તો રોજ બરોજ એક ઉત્સવ બની જાય. કેમકે તને ખબર છે આપડે રોજે રોજ યોગાસન કરવાથી આપણા આપણા હેલ્થ ઉપર સારી એવી અસર પડે. અને આપણને ઘણો એવો. ફાયદો થાય એટલે લાંબા ગાળા સુધી છે ને આપણને કાઈ એવું નુકસાન ના પોચે અને આપડે એકદમ ફીટ રહીએ.
હા તારી એ વાત તો સાચી જ છે પણ, તને યોગ નું મહત્વ ખબર છે? હું મને તો બઉ ખબર છે તને ના ખબર હોય તો કે હું તને પણ સમજાવું.
હા બોલ બોલ તું કે મને ખબર તો છે પણ મને કઈક અલગ નવું જાણવા મળશે. તું કઈક કઈશ તો એમાં કઈક અલગ તો હશે ને?
હા મેં હમણાં છે ને એક બુક હતી તેમાં વાંચ્યું હતું અને ન્યૂઝમાં પણ આ યોગ વિશે આવતું જોય તો એક આર્ટિકલ હતો તે મે વાંયચો હતો. કે યોગ એ ને ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે. યોગ શબ્દ નો અર્થ નો જોડાણ. અથવા એકતા થાય છે યોગ એ ને શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. આજના ઝડપી અને તણાવ ભર્યા જીવન માં હને યોગ નું મહત્વ વધુ. વધી ગયું છે. તે માટે શારીરિક કસરત નથી પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક નવી પદ્ધતિ છે. તે માટેને નિયમિત યોગ કરવાથી એને શરીર મજબૂત. અને લવચિક અને સ્મુથ શતિમય બને છે અને સ્નાયુઓ અને સાંધાઓ વધુ કાર્યક્ષણમ બને છે. તથા શરીર નું સંતુલન સુધરે છે. ઘણા લોકો પીઠ નો દુખાવો તૂડતા અને અન્ય સામાન્ય તકલીફ પણ. હને યોગ ની રાહત મળે છે આપણને.
હા એ વાત તારી બિલકુલ સાચી છે એટલે આપડે છે ને યોગ કરવાથી આપડી સારી રીતે સ્વસ્થ અને મજબૂતી બને કેમકે આપણા શરીરમાં જે રોગ ક પ્રતિકારક શક્તિ હોય ને તેમાં વધારો કરે અને જો આપણે નિયમિતપણે આપ આપણે યોગ કરીએ ને તો પ્રાણાયામ કરવાથી શરીરમાં છે ને આપણા લોહી નું પરિભ્રમણ થાય. એટલે જેનાથી હે ને રોગ રોગકારક પ્રસબ થી માં છે ને મજબૂત થાય આપડી અને શરીરની હે લવ ચીક તા હોય આપડે અલગ અલગ આસનો કરવાથી ને શરીર ના સ્નાયુઓ. અને સાંધાઓ મજબૂત બને એ તારી વાત સાચી. અને એનું પછી એમાં એવું હોય કે કરોડરજ્જુ હોય ને એ લવચિક બને અને આપડા કમર નો દુખાવો હોય ને. એમાં પણ યોગ કરવાથી અમુક અમુક યોગ એવા આવે ને તો કમરના દુખાવામાં એ રાહત મળે. કેમ કે આજકાલના જમાનામાં હે ને. સ્ત્રીઓને અને જેસ લોકોને પણ આ કમર ન દુખ દ ખાવો વધુ થતો હોય છે. તો આપડણે આ બધાને જણાવીએ કે આમાં પણ એને રાહત મળે
હા એ વાત તો તારી એકદમ સાચી જ છે તને ખબર જ હોય તો હાલના સમયમાં હે ને આધુનિક જીવનશૈલી લાંબા સમય એટલે બધાને હે ને બેસીને કામ કરવું પડે હે અને ખાસ કરીને ઓફિસ વર્ગમાં તો મોબાઈલ ને કમ્પ્યુટરનો વધો ઉપયોગ થાય હે. એના કારણે હે ને એ લોકોને બેસીને જ કામ કરવું પડે હે જેમાં જેના કારણે લાંબા સમય સુધી હે ને દુખાવોને ઈ બધું વધી જાય. હે અને અનિયમિત ખોરાક અ લેવાથી ને ઓછી શારીરિક પ્રવૃતિ જેવી સમસ્યા વધી જાય હે. અને આ પરિસ્થિતિમાં હે ને યોગ એ શરીરને સસ્ક્રિય રાખવા. અને જીવનનું સંતુલન જાળવવા અસહકાર બને છે અને અને ઓ તો ખબર જ હશે ને કે પતંજલી દ્વા
અ યોગના સિદ્ધાંતનું મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. આ દિવસના અવસરે હે ને ઘરમાં યોગને લાંબો ને જાગૃત ફેલાવો થાય હે.
હમ અને તે કીધું કે આ બેઠાળું જીવન હોય આપણું જેમ કે મોટાપો આવે, પછી ચરબી વધી જાય છે ને ઓમ. બેઠા બેઠા ઓફિસ વર્ક હોય તો ચરબી વધવાની સમસ્યા વધુ રે. હ એટલે એમાં તો છે ને અ સૂર્ય નમસ્કાર આપણે કરીએ ને રોજે. રોજે હે ને બાર સૂર્ય નમસ્કાર કરવાના ફરજીયાત અને કપાલભાતી હે ને યોગ આવે એવો યોગ કરી હગી એટલે આપ તમને હે ને એવા વધારાની શરીરની ચરબી હોય ને એમાં ઈ ઘટાડવામાં મદદ કરે પણ તમારે હે ને આ બધું ઈ છે ને નિયત નિયમિતપણે કરવું જોઈએ. અને તો જ આનું રિઝલ્ટ આવે જો તમને એમ થાય કે હાલો હવે એક દિવસ આ આપડે બે તન દિવસ ગયા, નવું નવું લાગ્યું, એક યોગ કર્યા. અને પછી હતા એવાને એવા તો પછી એમાં તો આ નો ચાલે. તો આપડે કાઈ ચ ચરબીનો ઘટાડો એ ન થાય. અને નો રોક કા પ્રતિકારક શક્તિનો પણ વધારો થાય. એટલે આવી પણ મુશ્કીલો સર્જાય છે અને જો પાચનશક્તિમાં આપણે સુધારો કરવો હોય ને તો એમાં પણ હે ને પવન મુક્તા મુક્તાસન આવે. અને વજ્રાસન જેવા હે ને આસનો આપણે કરીએ ને તો પાચનતંત્ર સક્રિય બને. જેથી આપણને આજના યુગમાં તો તને ખબર જ છે કે ગેસ, એસિડિટી અને કબજીયાત જેવી સમસ્યાઓ હોય તો ઈ જો આપણે આ કરીએ ને તો એનાથી દૂર થઈ જાય છે તો આ માહિતી પણ છે ને આપડે બધા સાથે આપણે શેર કરવી જોઈએ.
હા એ વાત તો તારી સાચી પણ યોગ પણ અતારે બધાં અલગ અલગ રીતના હોય છે. તને ખબર જ હશે કે હે ને આ ઉભા ઉભા કરવામાં આવે, બેસીન કરવામાં આવે. પેટના બળે આસન કરતા હોય પેટ પર સુઈને કરતા હોય મને તો બહુ ઓછા ખબર હ આશા ની ખાસ કરીને તો તે વાત કરી ર ને એમ તાળાસન છે, વૃક્ષાસન છે, ત્રિકોણાસન છે. એ એવા બધાં ખબર હોય તને ક્યાં ક્યાં આસનની નામ ખબર છે કઈ?
હહ આસન તો આ યોગના નામ તો એમ તો ઘણા બધા હોય. પણ જે અમે રોજ બરોજ જે અમે આ યોગ કરતા હોય ઈ મને બધી ખબર હોય પણ હા એના પણ હે ને આપડે આઠ એના યોગ ના હે ને આઠ અંગો હોય ઈ તને ખબર હે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર ધારણા ધ્યાન અને એનું સમાધિ હોય જે આ બધું છે ને માણસને એક સારો નૈતિક અને સદાચ સદાચારી ઇન્સાન બનાવવાની હે ને એ પ્રેરણા આપે. તને ખબર હ?
ના આ તો મને ખબર હતી નહ. પણ સારું કર્યું આજે તે મને આ માહિતી આપ. તો મને એટલી તો ખબર પડી અને યોગ રહયો એ તો મને એઈજ એટલી જ ખબર હતી કે શારીરિક શ્વાસ તો સુધારવામાં મદદ કરે છે.
અને એક તો માનસિક શાંતિ આપે હ જેના કારણે હને યોગથી તણાવ, ચિંતા અને પ્રેશન ઘટાડવામાં મદદ થાય. અને બીજું એ તે વાત કરી કે એકાગ્રતા વધે તો ધ્યાન એ પ્રાણાયામથી મનની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં પણ વધારો થાય. અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે નિયમિત રીતે યોગ એ શરીર ના રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. અને એના કારણે એને આપડી જીવન શૈલી માં પણ સુધારો થાય છે કે યોગ સકારાત્મક અને વિચારાત્મક શિસ્ત બુદ્ધ જીવન જીવવામાં મદદ કરે છે.
સાચી વાત તારી યોગ એ એટલે બધા તને ખબર છે કે યોગ છે ને એ કોઈ ધર્મ નથી પરંતુ એક વિજ્ઞાન છે. એ સ્વાસ્થ્ય નું વિજ્ઞાન છે પછી સુખ નું વિજ્ઞાન અને મનની શાંતિનું વિજ્ઞાન છે કેમ કે આ સાયન્સ સાથે હ ને આ જોડાયેલું છે કેમ કે પેલાના યુગમાં છે ને આ બધા જેૈન મુનિઓ હતા, ઋષિઓ એ બધા છે ને આ એને આ બધું મહત્વ ખબર હતી કે આપણે જો આવી રીતે યોગ કરીએ તો એને આ દેશનું પાચન નું રોગ રોગ પ્ર્રતિકારિક શક્તિ એટલે ઈ બધું એને ખબર હતી. કે આ યોગ થી આવું થાય એટલે એના સાથે વિજ્ઞાન સંકળાયેલું છે. અને આપડે છે ને દર વર્ષે એક એકવીસ જૂન ને દિવસે હે ને વિશ્વ યોગ દિવસ તરીકે આપડે ઉજવવામાં આવે. જે દર્શાવે છે કે આજે સમગ્ર વિશ્વ યોગના લોખંડી મહત્વને સ્વીકાર્યું છે આખું વિશ્વ હ એ આપણા યોગના મહત્વને સ્ કરે છે જો આપ આપણે રોજિંદા જીવનમાં માત્ર પંદર થી ત્રીસ મિનિટ યોગને આપીએ તો હોસ્પિટલ ના ખર્ચા અને દવાઓનું આજી આજીવન બચી શકીએ છીએ તો આ મહત્વ છે ને એ આપણેે સાથે મળીને આપણેે આપડા મિત્રો સર્કલ ને તો આ બધાને આપણે આજુબાજુના ગામડામાં સમજાવવું જોઈએ.
હા એ તો તારી એકદમ સાચી જ વાત છે સારું કર્યું તો ચાલ ને આ વખત તે આપડે પણ સાથે મળીને યોગ કરીશું તું સાંજે મારા ઘરે આવ એટલે આપડણે નક્કી કરી બરાબર.
હા ચોક્કસ પાકું.
હા ઠીક છે બાય.
આવજો.